હલો હમી હા મે જ છે ને પણ એટલે હા છ વાયગા હવે એમ બતાવે તો બાર તેર પણ છ થયલા હોય.
કેમ છો?
એટલે હળદર, જીરો હમણાં મેં એક વાર ડાયલ કર્યો ને તમને તો ઝીરો કાઉન્ટ થાય ને ડાયરેક્ટ ગણાય ગયો કોલ.
સે-સે સેમ મારે પણ એવું જ થાય, મારે તો એવા પાંચ થઈ ગયા, મેં આગળ તમને પાંચ કરેલા ને.
હમ્મ. તમે આગળ કોલ કર્યો ને ત્યારે ઓટોમેટિક જ કટ
સર માર માં એવું થાય એવું થતું હતું એવું જ થતું હતું મારે પણ ઝીરો બતાવે.
હમમ ઝીરો વાળા કાઉન્ટ નય થાય પાછા.
હમમ હમમ.
જો એ ટાસ્કમાં પણ કાઉન્ટ નય હોય તો આપણ ને તકલીફ ની પડે પણ આમાં ડાયરેક્ટ કાઉન્ટ સર ખબર નય પડે કેટલા થાય.
અહ આપન ને કીધું ને વ્યવસ્થિત વાત કરવાની, તમારા જો વ્યવસ્થિત વાત કરેલી હોય તો તમારું કાઈ ગણાશે, ને એમ તો ના ગણાય ને, આમ તેમ કે પેલા
મને તો લાગે આપડે ટા ક્યારે એપરા એપ ની વાતો કરી ને એટલે કાઉન્ટ નથી થયું લાગે. કોઈ સામાજિક વાત કરે એજ કાઉન્ટ થાય છે, લાગે એની પર.
હા એવું જ લાગે છે, થાય તો થાય પછી
હમ્મ. દિમાગમાં ટોપિકેય નહીં, તો વાત શાના પર કરવી.
હમ્મ. કોલેજ વિશે કરી લેવાની, ભણવા વિશે કરી લેવાની.
ઇંગ્લિશમાં અમારે? અહ ઇંગ્લિશ માં તો હવે તો છે ને અમારે માઇનર નીકળી ગયું માઇનર, તમારે માઇનરમાં શું આયું?
હા, હા, હિસ્ટ્રી હતું, એના પર ગયું માઈનર.
માઇનર હિસ્ટ્રી હતો ને? તો અમારે માઇનર, મારે માઇનર સાયકોલોજી હતું ને તો એ નીકળી ગયું, અને પછી ઈંગ્લિશ માં હજુ એક સબ્જેક્ટ વધી ગયો, ત્રણ થઈ ગયા હવે. ઈંગ્લિશ ના ત્રણ પેપર હાલવાનો હવે.
હા એ. મેજરમાં ત્રણ આવેન?
મેજર ના, હા મેજર, મેજર ઈંગ્લિશ
મારે તો ખાલી એસ સી સી માં ઇંગ્લિશ સે, એમાંય હજુ મેડમ એક જ લેક્ચર આવે આખા અઠવાડિયામાં.
હમ્મ-હમ્મ. એયજ તેમાં. કઈ મેડમ સર એસ સી સી માં છે, એસ
હા. કોઈ મેમ છે, મે તો નામ એય નહીં પૂછ્યું.
શેમા ઈંગ્લિશ છે એય સીમા?
અરે એ મેડમ બોવ રૂડ યાર બહું
કયાં મેડમ?
ખબર નહી યાર એ તો, એને હું ભગવાન-ભગવાન મત માનતી
અહ અસ્પાકસલરને જોયા અસ્પાકસરને?
અસ્પાકસર ને તો જોયા, એમ તો ઓળખું, પણ આ મેડમ છે કોઈ, એ ચશ્મા પણ પહેરે છે એ વાળા મેમ.
ખબર નહીં યાર મે નથ જોયા. અરે એનું તો નામ જ ન લો યાર, હા, હા ઈંગ્લિશ વાળા અનુરાધા છે, પછી નિરાલી મેમ છે, નિરાલી મેમ અહ એ થઈ ગયા, રિટાયર થઈ ગયા.
હા. તો ઓલા જ હોગા અનુરાધા મેમ, હા એ.
અનુરાધા મતલબ પેલી સોર્ટ વાળ છે, મતલબ વધારે નાના, પછી એમ થોડી ગોરી-ગોરી છે, જાડી-જાડી છે.
એની ઉમર ભી થયેલે
ચશ્મા ફેરે છે. હા અમારું ચશ્મા ચશ્મા પહેરતા હશે. ક્લાસમાં આવે તો નહીં પહેરતાં. એ તો અનુરાધા મેડમ છે. અનુરાધા, એમ તો હારી છે મતલબ, પણ એ હમ્મ-હમ્મ કેજવાન વધારે પૂછતી હોયગા ને પછી પછી વાંચવા માટે ઊભા કરતી હોયગા ને.
હજુ તો ભણવા શરૂઆત જ નહી થાય.
હ હા તો કાલે કોલેજ જવાના.
જયુંસ જઈ ને.
હમ્મ-હમ્મ. હવે તો વીકમાં એક વાર આઈએ એક વાર વીક માં એક યા બે વાર.
મને તો સર ઓળખે જો આઉ નહી તો સર બી પૂછ લે કે તો ફોન બી આ નક્કી નઇ સરનું.
કયા સર?
કોઈ ભી અમા મેજર વાળા સર છે, બધા બધામાય મારો
હા, હા અને વીએસસી માં તો શું હશે? હિસ્ટ્રી એ ગુજરાતી હશે? ને વીએસસી માં
મારે વીએસસી સંસ્કૃત ને એઈસી બી સંસ્કૃત.
અરે ર ર યાર, ગુજરાતી વાળ અમારી વિએસસી માં છે ને, જો. એ શું કહેવાય? ગુજરાતી છે ને એમ.
હમ.
તે એક સર આવે છે, એમને જોવાતું નથી જોયા.
રામ સુતવારા સર.
હા, ખબર નથી એમનું નામ તો. હા, અમને જોવાતું નથી. પણ સારું ભણાવે છે યાર, મસ્ત ભણાવે છે. હમ. અરે, ક્લાસમાં છે ને, બધા અવાજ કરો કરો ને, ક્લાસમાં થઈને કહી દઉં એમ કે છે ને, એમને કહે કે, ના ભણવું હોય તો બધા ક્લાસમાંથી નીકળી જાવ. આમ કરો તો એમને પણ થાય ને, જો એમની અંદર તો એવું ફીલ થતું હશે કે, જો, મને જોવાતું નથી ને કાશ મને જોવાતું હોત તો હું આમ કરો ને હા એ તો. ખોટું, અને પછી એમને ભણવાની ઈચ્છા પણ ના થાય ને, આપણે સારી રીતે આન્સર આપીએ સરના બધા જ લેક્ચર, મતલબ હું હોં, જ્યારે સરના લેક્ચર હોય ત્યારે હું કોલેજ જાઉં. કેમ કે મતલબ? સરને કંઈક નીચે મૂકવા જવાનું હોય તો કોઈ છોકરાને કહી દઉં કે, જો, મૂકી આવો તો. છોકરો મૂકી આવે એમ.
હું તો મૂકી જાઉં સરને. મને સીડિયા ઉપરના રૂમમાં પણ મૂકી આવવાનું હોય તો મૂકી આવું, સર.
હા, એજને અને એમના જોડે હાથમાં કશું છે? ખબર ના પડતી એમના હાથમાં શું છે આમ કોઈ
ઈ સ્ટીક છે તો અને એક પેલું મશીન છે.
હા, ટીક હા એ પેલું મશીન તો ખબર પેલું હાથમાં ટીક ટિક જેવું કોય છે, અને આ બીજું... હમ. ચાલે, અરે પણ એમને એમ ક્લાસમાં છે ને અંદાજે કહી દો અંદાજે કેટલા સ્ટુડન્ટો બેઠા છે અને જોવાનું લગભગ એકથી બે ઓછા અથવા એકથી બે વધારે થતા હશે સરનું અ અંદાજો કર ચોપ છાન અંદાજો લગાવો ને એટલે સ્ટુડન્ટો જે છે હાજ
હમ્મ, સર આવે ને પૂછે ને કેટલા ને ડાયરેક્ટ જ જેટલા હોય એટલાની હું ગણતરી કરી જ લઉં.
હમ. હમ.
સરાવી દેવું અમારે આવેને એમનું અ માટીનું ઘરનું લેક્ચર આવે એમનું.
હમ્મ-હમ્મ.
હમ્મ.
ચાલે.
હમ્મ.
કેટી આવી ગયેલી કોઈ કોઈમાં?
મારે એકમાં પણ નહીં.
હારું કે ભૈયા.
તમારે?
ના, ના પણ અહ નાનાત આવી, પણ અમારા મેજર ઈંગ્લિશ વાળાઓને છે ને બહુ બધા ને આવેલી. છે. એમાં લોચા થયાં ટેન એવું થાય કે ઇંગ્લિશ ના, પણ ઇંગ્લિશ છે ને એ લે લઈ લ્યે તોઈ વાંધો નહીં, ગુજરાતી લેઈ લ્યે તોય વાંધો નહીં એમ.
હમ્મ.
શું બનવું છે તમારે? નોકરી શેની મેળવવી છે? ટીચર? હા, હા સરકારી પણ? હા બરાબર જ ને.
હમ્મ.
તો પોલીસ નો ફોર્મ ભરેલો? એક્ઝામ આપી તી?
રેલ્વે એક્ઝામ ભી હાલ દીધેલી, વાંચ્યા વગર.
કેવું ગયું પેપર? ઠીક?
પેપર ઇઝી હતું, પણ મે વાંચ્યું જ નહીં.
હમ્મ. જોવા પરથી લાગતું તું ઈઝી હતું આમ. પણ મને છે ને મેં જોયું ને મે જોયું મેક્સમાં મેક્સમાં થોડા લોચા પડે મતલબ મેક્સ રીઝનિંગને એવું હોય ને મેક્સમાં, તેમાં થોડા મને લો ચા જેવું લાગ્યું, એમ તો મને બીજું જી કે છે, ઈંગ્લિશનું બધું છે, ગ્રામર છે, ગુજરાતીનું એમ તો બધું ઇઝી જ હતું.
સાંભળો
હા.
મારા પેપરમાં તો રીઝનિંગ વધારે આવ આયું જ નોતું. જનરલ ક્વેશ્ચન જ હતા.
તો હારું કેવાય ને.
બધાને અલગ જેમ કે આપડી આગળ વાળાને અલગ પેપર, એના આગળ વાળા ને અલગ ક્વેશ, બધાને પેપર અલગ અને ક્વેશ્ચન બી અલગ.
તો કંડેક્ટરનું ભરું, ભરી દેતાન કંડક્ટરનું.
તું કંડેક્ટર નું કેમ ભરવું? આ તો અમારે ગામમાં ભી મે કીધું આ ફોર્મ નહીં ભરાય મજા નઈ આવે એ ફોર્મ એને કંડેક્ટરની જગે બીજું ભર દેવાનું.
માટે ના, ના એમ નહીં કહેતી એક્સપિરિયન્સ માટે. જો આપડે જે કંડક પરીક્ષામાં એક્ઝામનું ટાઈમ માટે કે આપણે ટાઈમ કવર કેટલો કવર કરી શકીએ એક કલાકમાં આપણે સો સો પ્રશ્ન કરવાના હોય નેવું મિનિટમાં ટાઈમ કવર કરવાનું હોય હવે તો મ પ્રિલયમ ને મેન્સ આવે હવે તો એમસીક્યુસ વાળી પણ આવે ને પછી લખવાની પણ આવે બે એક્ઝામ થઈ ગઈ વર્ણાત્મક ને
એમતો મેં એમસીકિયું એમ ફાવી જાય પણ આ હું બહાર નીકળી જાય એના સર્કલ થી એ બધી
હા એના માટે જ આપણે એક્ઝામ આપતી રહેવાની સરકારી એમ અને જો હું શું કવ ચાલ હાલ તમે કંડેક્ટની એકઝામ આપી તમે પાસ થઈ ગયા તમે જો નોકરી જોઈન ના કરીએ તો તમારો એક રેકોર્ડ હશે કે જો મતલબ આ રાવ મ રાહુલ નામ ને તો રાહુલે છે ને મતલબ જા સરકારી એક્ઝામ પાસ કરેલી છે એટલી તમે છે ને મતલબ પાંચ છ સરકારી એક્ઝામ પાસ કરેલી હોય નોકરી ના લીધી હોય નાના લેવલ ની
હમ્મ
પણ તો તો પણ તમારો એક રેકોર્ડ હોય કે આની એટલી બધી સરકારી નોકરી પાસ કરેલી લીધી ના હોય એમ આપડે પાસ કરી ત નોકરી લેવી ને ના લેવી આપણા હાથમાં છે આમ હ હું તો બધા જ ભરી દઉં હું તો બધા જ ભરું મેં આ કોન્સ્ટેબલ નું ના ભર્યું હતું કેમ કે મારી હેલ્થ સારી નહોતી ને તો પછી એમ હમ્મ બીમાર હતી આ વખતે પાછું આ વખતે પાછું ભરીશ મેં હવે આવશે હ પચાસ હજાર ભર તે લેવાવાના છે હવે પાછા
હમ્મ એતો કોન્સ્ટેબલ પોલીસ ની તૈયારી માટે આખા એક વર્ષ મહેનત કરેલી તો મને એમ લાગ્યું હા આ વર્ષે એક્ઝામ હાલવા લાયક એના માટે પેલા રનિંગ ની બધી તૈયારી કરવી પડે એ ને
હમમ એ તો હું તો સવારમાં જતી તી રનિંગ કરવા માટે પણ છે ને પછી મારી છે ને મતલબ જે મતલબ ડિહાઈડ્રેશનની કમી હતી તો પછી મેં કીધું કે ના યાર હેલ્થ પછી બગડી જ તો ના કામ લાગે એમ
હમમ તો પાણી વધારે પીવો તો આવી કમી નહી થાય.
હા થઇ જાય વાંધો નથ.
મેં તો આખું એક વરષ અ
હું તો જીપીએસી મારા તો હું જીપીએસી ને લાઈક કરું બઉ જ.
યુપીએસસી, જીપીએસસી
હા યુપીએસસી તો ના જ પણ જીપીએસસી યાર થઇ જાય એમ. મારે છે ને ગુજરાત માં રહીને નોકરી કરવી છે મામલેદાર ઓફીસ હાલથી હું તૈયારી કરીશ જો તો મત ક્લાસ વન ક્લાસ ટુ ના કરીશ એકઝામ મતલબ ક્લાસીસ
હમમ.
અ જોઈન મેં મારા ઘરે કીધું મારા ઘરે મારા પપ્પા કહેતા હતા કે હું તને જોઈન કરવું ના મારે જ જોઈન નય કરવું હું જાતે નોકરી કરીશ ને જાતે જ મારા ક્લાસ ના પૈસા ટાય કરીસ એમ હા તો જે દિવાળી નું વેકેશન મળશે ને આપણને
હમમ.
હા એમાં હું નોકરી કરીશ હોસ્પિટલમાં. તો પછી પોતા પોતાના પૈસાથી ક્લાસ જોઈન થોડું લાઈફમાં સ્ટ્રગલ હોવું જોઈએ એમ મને મારા પર ટ્રસ્ટ છે કે મને લાઈફ મને સક્સેસ મળશે એમ તો મારી મતલબ લાઈફ નું કોઈને કહું કે આવી આવી સ્ટ્રગલ કરેલું છે. તો યાર કઈ હોવું જોઈએ આમ.
હમ્મ મેં તો આખા છ મહિના મહેનત કરેલી તો પચીસ કે જી લોસ લોસ થયેલો પચીસ થી છબ્બવીસ વેટ. રનિંગમાં.
વધારે હતું.
તો એસી હતો આમ સમથિંગ હમણાં ત્રેસઠ હમણાં સિક્સટી થઈ ગ્યો.
મારું તો વદતું જ નઈ કાંઈ યાર બેતાલી તેતાલી કિલો.
તમારે વધારવું તો એમ થોડું કરવાનું ખાલી બસો થી ત્રણસો કેલરી એ એક્સ્ટ્રા લેવાની વધારે નહી ખાવાનું તો વધે વજન. ખાવામાં નોર્મલી તો વધી વજન.
તેટલું બી મારૂ બસો થી ત્રણસો કેલેરી બી મતલબ જોવું પડે ને જો આપડે જમવાનું ખાઈએ
હમ્મ.
એમાં કેટલી મળે શું ખબર આવું બધું મને નઈ ખબર પડે.
કેલરી ને થોડી એમ કેલ્ક્યુલેશન કરતું રેવાનું તમે હાવ તમે જે ખાવ તમને ખબર તમે શું ખાઓ મેં તો એમ દેખીને મને ખબર પડી જાય કે આ વસ્તુ તો એમ કઈ બી લઉં તો મને એમ અંદાજ આવે જાય કે આ વધારે કેલરી હોગા. ઓછી કેલેરી એમ.
હમ્મ હું તો શું ખઉં કહુ.
હમ્મ.
ને હું બહારની વસ્તુ તો કઈ વધારે જ ખઉ છું.
હમ્મ બહારનું
હમ્મ, જો આ મોમોસ છે ફ્રઇ ને સ્ટીમ ખાઈદ અઠવાડિયામાં બે વાર તો સ્ટીમ સ્ટીમમાં વધારે ફાયદો થાય અને સ્ટીમ ને ફ્રાય હા, બે એ ખાવ પછી સ્કૂલે જાવું ત્યારે કશું ના કશું ખવાય, ચીઝ વાળી વસ્તુ પણ વધારે ખાવ તો પણ ના મળતી હોય તો બધા કેહ તું